હલો
હલો
હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હા મજામાં જ છીએ તો મને એવું લાગે કે આજે વાંચન અને પુસ્તકો વિશે વાત કરવી જોઈએ
હા ખુબ સરસ ટોપિક છે આ તો
હા તમને ખબર જશે તો પુસ્તક આપડા રોજીી ગયા જીવનમાં અને શિક્ષામાં ખૂબ જ ઉપયોગી છે અને પુસ્તકોથી પુસ્તકો વાંચવાથી ઘણું ખરું જ્ઞાન મળે છે આપડણે ઘણું જ જાણી શકીએ છીએ અને કેવાય ને કે પુસ્તકો આપડા સાચા મિત્ર છે ગમે ત્યાં હોય પ પુસ્તકો વગર આપણું પુસ્તકો જો આપડણે નહીં વાંચીએ તો આપડું કઈ આગળ થાય નહી એવું લાગે મને તો કેવાય ને કે આપડી જિંદગીમાં પુસ્તકો ન ઘણું બધું મહત્વ છે જેમ કે અનેક વસ્તુમાં આપણને પુસ્તકોની જરૂર પડતી હોય છે તો મને તો એવું લાગે છે કે પુસ્તકો વાંચવુંય એ મારા માટે તો બહુ સારું છે અને બધા પુસ્તકો વંચવું જોઈએ એવું મને ક લાગે છે તમારું શું માનવું છે હલો.
લપુરી સેન શ્રી પુસ્તક
હા બોલો
હલો અવાજ આવે છે મારો
હા હા હા હવે આવે છે
હા હા તમારી વાત એકદમ સાચી છે પુસ્તકો આપડ જીવન ન બહ જરૂરી પરી વસ્તુ છે અને પુસ્તકો તો બધા વાંચવા જ જોઈએ જયારે આપડે નાના હોય ત્યારથી જ પુસ્તકો વાંચવાની આપડે આદત રાખી એ જોઈએ કેમ કે બહુ આપણી માટે સારી સાબિત થાય છે પુસ્તકો વાંચવાથી આપણને ઘણું બધું જ્ઞાન મળે છે રોજીિંદી વસ્તુ વિશે દેશ વિદેશ વિશે અથવા નાની નાની જાણકારીઓ મળે છે તેનું આપની ખબર નથી હોતી અને પુસ્તક વાંચવાથી અને રોજ ના દિવસ ન વાંચન કરવાથી આપડી એકાગ્રતા બી વધે છે અને આપડું એનાથી ઈ એકાગ્રતા આપણને આગળ જતા બહુ કામ લાગે છે જીવનમાં આપડણે ઘણું બધું શીખીએ છીએ જયારે વાંચીએે છીએ એટલે આપણું મન એમાં લાગેલું રહે છે બીજે
હલો
ભારત
તમારો અવાજ બહુ કોટ થાય છે હલો
અવાજ આવ છે
હા હા હવે આવે છે હા હવે આવે છે
એ છે કે વાંચન તો બધાએ વાંચન બધાએ રોજ કરવું જોઈએ વાંચન જે જીવન
તમારો અવાજ નથી આવી રહ્યો હલો
હલો.
હા તમારે તમાર નેટવર્ક બહુ છોટે છે. હાવેે અ છે હેલો હલો
હલો
હા હવે અવાજ આવે છે હા હા હવે આવે છે
આવે છેવાજ બરાબર હવે
હા હા બરોબર આવે
હ તો મારું એવું માનવું છું કે રોજ વાંચન તો કરવું જ છે વાંચન જંદ જીવન આપણને ખુબ સારું સાબિત થાય છે
હા બિલકુલ સાચી વાત ને આજે તમે જાણી જ્યાશે તો આજે આજની આજના જનરેશનમાં કેવું કે આજે બધા ઇન્ટરનેટ અને મોબાઈલ નો ઉપયોગ વધુ પૂરતા કરતા હોય છે. આજે તમામ પુસ્તકો જેવી કે, અનેક લખાય છે, તમામ બધી વસ્તુ ઓનલાઈન મળી રહે છે. અને આજના વિદ્યાર્થીઓ કે બધા જ એવું કરે છે કે, હ કઈ પણ વસ્તુ વાંચવું હોય કે જે કરવું હોય એ કેવાયને કે, અ ઇન્ટરનેટ માંથી શોધી ને વાંચીને એવું કરે પણ મારું તો એવું માનવું છે કે એ બધું સારું ના કેહેવાય કારણ કે, જો આપણે મોબાઈલ માંથી વાંચીએ તો આપડા માટે આપણી આંખ ખેંચાય, અને આખોલી એને બધી એવી તકલીફો થઈ શકે અને, થોડું કેવાય ને કે મેસેજ મન વાંચવામાં ના હોય. આમ તેમ, મેસેજ આવી જાય ફોન આવી જાય તો એ નબર જો ચાલ જાય. તો મારું તો એજ માનવું છે કે આપડે, પુસ્તકો ન જો વાંચન કરવું જોઈએ. નહી કે આપણે ઇલેક્ટ્રોનિક અ પુસ્તકોનું વાંચન કરવું જોઈએ કારણ કે, સર એ બધી પુસ્તકો મોબાઈલ માં પણ આવે છે. મોબાઈલ માં ખરેખર વાંચવાની મજાતી નથી જેવી પુસ્તકોમાં વાંચવાની મજા આવે છે. તમને શું લાગે છે?
હા તમારી વાત એકદમ સાચી છે, આપડણે પુસ્તકો જ વધારે વાંચવા જોઈએ મોબાઈલ અથવા, ટેબલેટ કરતા જે પુસ્તક વાંચવાથી આપણને, જ્ઞાન મળે છે, એ ટેબ્લેટ માંથી કે ઓનલાઈન માં વાંચવાથી નથી મળતું આપડે. પુતક વાંચી એટલે આપડી. એકાગ્રતા બી વધે છે, આંખને બી નુકસાન નથી કરતું. ત્યારે કોમ્પ્યુટરમાં કે ઓનલાઈન વાંચીે તો આપણી આંખને નુકસાન કરે છે તો હું આપડે વધારે તો પુસ્તક માંથી જ વાંચવું જોઈએ અથવા છાપામાંથી વાંચવું જોઈએ. રોજબરોજ આપડે જે છાપામાં આવે છે, એ વાંચીએ તો આપણને, એમાં વધારે સારી રીતે વ્યવસ્થિત વાંચવા મળે છે, ને એ આંખને નુકસાન નથી કરતું. અને આપણેે જે પુસ્તક માં વાંચીએે છીએ એ બી બહુ સારું હશે એ આપણેે જે બી પુસ્તક વાંચી શાંતિ થી ને એક એકદમ વ્યવસ્થિત રી વાંચી જયારે મોબાઈલ માં વાંતા હોધ આપડી. આંખો ખેંચાય એનાથી અને લાંબા ગાળે પછી આંખને નુકસાન કરે છે એનાથી આંખ. આખો બી ઘણી વાર નબળી થઈ જાય છે. અને આ પુસ્તકોમાં મારો વિચાર છે કે અલગ અલગ વિષય ના પુસ્તકો વાંચી આપણને અલગ અલગ વિષય વિશે ખુબ જ જાણકારી હશે. અને ઈ જે આપણે વાંચેલું હોય આપણને વધારે સારી રીતે યાદ રહેશે આખી જિંદગી પરર આપણને યાદ છે ગમે ત્યારે બી કોઈ ભવિષ્યમાં બી આપણને પૂછે તો એ પુસ્તક નું વાંચેલું આપણને જલ્દી યાદ હો છે અને મારો ખ્યાલ છે ત્યાં સુધી આપડણે અલગ અલગ વિષય ઉપર પુસ્તકો વાંચવા જોઈએ અધા રોજ આપડા ઘરે જે છાપા આવે છે ન્યુઝપેપર એમાંથી બી થોડું ઘણા બધા આર્ટિકલ્સ હોય છે જે આપડણે વાંચવા જઈએ. એમાં અલગ અલગ વિષય ઉપર લેખ આવતા હોય છે એ વાંચવા જોઈએ જેમ કે, છાપામાં ઘણી વખત આપણેે સાયન્ટિફિક લેખ આવતા હોય છે તો એ વાંચવા જોઈએ. કોઈ વસ્તુ વિશે જાણકારી આવે છે, એ વાંચવી જોઈએ. અથવા જોઈને કોઈને નવલ કથા વાંચવાનો શોખ હોય તો એ બી વાંચવું, જે એનાથી બી તમારું મા મગજ એક. એકદમ શાંત રહે છે, અને તમારું મગજ બીજે બધે દોડતું નથી ત્યારે તમે એક, શાંતિ થી બેસીને વાંચન કરું છું કોઈ પુસ્તક ન તો તમારું ધ્યાન હંમેશા એમાં રહે છે, બીજી બધી જગ્યાએ મન ચંચળ થતું નથી.
હા બિલકુલ સાચી વાત છે. અનેને કે વાચન કરવાથી નવા નવા શબ્દો જાણવા મળે નવું નવું. વા મળે અને કેહેવાય ને કે, અનેક પ્રકારની વસ્તુઓ તેમાં મળી જાય અને આજે તો ગણી હરી કવાય નને કે પુસ્તકો આપડા સાચા નીકળ છે મતલબ એડ એ જો આપડે જો પુસ્તકો સાથે લઈને ચાલીશું તો આપડે કોઈ દિવસ પાછળ ન પડે કારણ કે આજે તમે જાણો છો કે આજે કોમ્પિટશન એટલું બધું વધી ગયું છે કે જેની કોઈ મદદ નથી પરંતુ આપણે જો પહેલેથી થોડા થોડા લ જેમ જનરલ નોલેજ પુસ્તકો પછી તમે કીધું એમ છાપાઓ એ બધું આપડે ડેલી વાંચ્યા વાંચન કરી તો આજે મોસ્ટ ઓફ કોમ્પિટિવ એક્ઝામ કોઈ પણ હોય જેમકે પીએસઆઈની હોય પછી ચા્ટડ અકાઉન્ટન્ટની હોય પછી પોલીસની હોય કઈ પણ એક્ઝામ હોય એવી તો એવી એક્ઝામને આપદે સરળતાથી પાસ કરી શકીએ ને આપણે સરળતાથી એક્ઝામ પાસ કરીને આપડે આપણું ગોલ અર્ચીવ કરી શકીએ. મને કેવું લાગે છે કે વા પુસ્તકોનું વાંચન કરવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે જો આપણે પુસ્તકો ને ની વાંચીએ તો કેવાય ને કે ઘણી બધી અગવડો પડી શકે પરંતુ અ આજે કેવું કે મને તો ઘણી બધી ગવર્મેન્ટની પણ ખામી લાગે છે કારણ કે આજે જે મોટા મોટા ફંડો આવે છે જે માત્ર ને માત્ર વિકાસ કરવા માટે લાઈબ્રેરી ખોલવા માટે જ આવે છે પરંતુ આજે ઘણા ગામોમાં તો લાઈબ્રેરી જ ખોલતા નથી જે પૈસા આવે એ બધા એ લોકો અ લઈ લે છે પોતે અને લાઈબ્રેરી ત્યા બનાવતા જ નથી એ ખુબ જ ખોટી વાત છે. સરકાર જો લાઈબ્રેરી બનાવવા માટે ફંડ આપતા હોય તો એ લોકો એ લાઈબ્રેરી બનાવવો જોઈએ. જેથી શું કે ગામના બાળકો બધા ત્યાં જઈને વાંચી શકે અથવા અ કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈને વાંચી શકે તો તેને જનરલ નોલેજ મલે. એવું મારું તો માનવું છે તમારું શું માનવું છે હાલો
હલો
હા તમારું શું માનવું છે
હા તમારી વાત એકદમ સાચી છે સરકાર ઘણી વખત પબ્લિકની સારા માટે થઈને લાઈબ્રેરી માટે ફંડ મોકલે છે જયારે લોકો એનો દુરઉપયોગ કરે છે. અને જયારે દરેક જગ્યાએ લાઈબ્રેરી ખુલશે તો લોકો વાંચશે તેનાથી ફાયદો લોકો ને જ થવાનો છે. તો બધાએ એનો લાભ લેવો જોઈએ અને સરકારે થોડું ધ્યાન રાખવું જોઈએ કા તો એ આ જે લાઈ લાઈબ્રેરી માટે જે પૈસા ફળવામાં આવે છે એની માટે કોઈ વ્યવસ્થિત વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ જે વસ્તુ નું ધ્યાન રાખે. કે આ પૈસા આપ્યા પછી એના પાછળ લાયબ્રેરી બને છે કે નથી બની અને લાઈબ્રેરી નો ઉપયોગ થાય છે કે નહી અને લાયબ્રેરીનું પૂરેપૂરું સંચાલન કરવા માટે એક વ્યક્તિ રાખવો જોઈએ. અને લાઈબ્રેરીને સમય સમય અંતરે એને અંદર ફેરફાર કરી અને પુસ્તકો વાંચનો નું અપડેટ કરવા જોઈએ. અને થોડું ઘણું એનો પ્રચાર પ્રસાર બી કરવો જોઈએ જેથી કરીને લોકોને ખબર પડે કે વાંચન બી જરૂરી છે. ને વાંચન પ્રત્યે લોકો આગળ વધે અને નાના છોકરાઓમાં બી પુસ્તકો અને છાપા વાંચવાની રુચિ વધે.
હા બિલકુલ સાચી વાત છે અને આજે ઘણી ખરી લાઈબ્રેરીમાં અમે જોયું પણ છે. ધારો કે કોઈ ગવર્મેન્ટ કા તો કોઈ એવું કઈ ધારુંકે લાઈબ્રેરી બનાવી પણ દઈ પરંતુ આજે ઘણા લોકોના મનમાં કેવા વિચાર હોય છે કે તે લોકો
અથવા તે પુસ્તકોને ફાડી નાખે છે, તેમાં કંઈ-કંઈ લખી જાય છે. તેઓને ઘરે લઇ જાય છે, પાછા આપતા નથી એવું પણ કરે છે. તો એ ખોટી બાબત છે, કારણ કે આપણે જો આપડા ગવર્મેન્ટ જો આટલું બધું કરતી હોય આપણા માટે તો આપણે તે પુસ્તકોને ફાળવા ના જોઈએ કે ઘરે નઈ લઈ જવું જોઈએ એવું જ મારું માનવું છે તમારું શું માનવું છે
હા તમારી વાત એકદમ સાચી છે જો તમારે પુસ્તક વાંચવું ના હોય તો પછી એને પાછું મૂકી દેવું જોઈએ એને એવી રીતે ફાળવા અથવા એનું નુકસાન ના કરવું જોઈએ સરકાર આટલા પૈસા ખર્ચીને પુસ્તક બનાવે છે. પ્રિન્ટ કરે છે, તો તમારે એને વાંચવું જોઈએ, ના કે એને વેસ્ટ કરવું જોઈએ. પુસ્તકો બહુ જરૂરી વસ્તુ છે, જો તમને નીલામ લાગે તો બીજાને તો કામ જરૂર લાગશે.
હા. તમારા જોડે વાત કરીને મને ખૂબ જ આનંદ થયો. તો આપણે આજ રીતે નવા-નવા ટોપિક પર આગળ પણ વાત કરતા રહીશું.
હા ચોક્કસ. મને પણ તમારી સાથે વાત કરવાની ખુબ મજા આવી.
ઓકે, થેન્ક યુ.
થેન્ક યુ.